એ અને મે બી અ જે સોલ બોન ડિઝઝ હોય છે એ તો આપડે મીડિયામાં જો સોયલ લીધું જ ના હોય તો એના ચાન્સ નહી વધતું બાકીની જે છે કીટક જેને આપડે કહીએ એ આવી શકે છે ઓકે, આ હવે વાત કરી વેચાણની‌‌. તો મુખ્ય એવા ક્યા ક્યા પાકો છે કે જે ગ્રીન હાઉસ માટે પ્રોફિટે છે કોઈ પણ પાંચ પાઠ.
હા, ગ્રીન હાઉસ માટે સૌથી પહેલા તો કલર કેપ્સિકમ અને કુકુંભ છે. સદા બાર ક્રોપ એ મોસ્ટલી પ્રોફિટેબલ જ આપે છે તમને. એની સાથે દસ રોઝ તમે કહી શકો છો. પ્લસ ઝરબિયા કરી શકો છો. અને મેડિસનલ પ્ન્ટ છે થર્મરિક પણ અમુક જગ્યાએ તમે જો એનું પ્રોપર આફ્ટર માર્કેટિંગ કરો. તો તો એ તમને નેટ હાઉસમાં સારું પ્રોફિટ આપતી સે.
ઓકે. અને જયારે આવડું મોટું સ્ટ્રક્ચર આપડે બનાવતા હોય તો આનું જેમાં આપણે કીધું કે વેચાણ પેલા તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા શું આપડે એનું પેલા વેચાણ કરી અને વાવી શકાય કે
બિલકુલ વારી શકાય છે આજે ઘણી બધી કંપનીઓ છે ફાર્મા જે આયુર્વેદિક કંપનીઓ છે. એ લોકો ટર્મરિકનું પ્રોટેક્ટડ કલ્ટિવેશનમાં કરાવે છે. કારણ કે તમારીમાં શું હોય છે કે એમાં હક્યુમિન હોય છે. તમે કરક્યુમેન્ટ જે કેટલું હાઈ પસન્ટેજ ન આપશો કારણ કે તમે ન્યુટ્રી મેનેજમેન્ટ કરો છો એમાં. તો તો ડેફિનેટલી કરફ્યુ મેન્ટ વધવાનું છે. તો તો કેટલી બધી ફાર્મા કંપની આજે પ્રોટેક્ટેડ કલ્ટિવેશનમાં ટર્મરી કર્રો કરે. કરાવે છે તમે ડેફિનેટલી કરી શકો.
સર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની શરૂઆત કોઈ ખેડૂત કઈ રીતે કરી શકે?
એક તો એ કે તમારે કોઈ પણ કંપની નો કોન્ટેક્ટ કરવો કે મારી જોડે આ ફેસિલિટી અવેલેબલ છે. બસ કંપનીઓ પણ એવું જ છે કે એમના કોઈક માણસો ફરતા હોય છે ફિલ્ડમાં કે અમારે આટલા ટનની જરૂરિયાત છે. અને એવા ખેડૂતોને શોધતા હોય છે કે મારે આ ટાઈપનો સ્ટ્રક્ચર જોયે છે. અને ખેડૂત અને બને મળીને એ રીતનું કરી શકે છે કે અમે તમને સારો રો મટીરિયલ આપશું વાવા માટેનું સીડ આપશું. એ બધું આપશે પછી ખેડૂત પોતાની મહેનત કરે ને પછી કંપની કે તમે એક છોડે મતલબ એક છોડે તમે મને આઠસો ગ્રામ હળદર આપો. તો હું એ ખરીદી લઈશ અને એનો ફિક્સ રેટ હોય તો ખેડૂત ને પોતાને વે વા જવાનું ટેન્સલ મટી જાય છે અને સારો એવો પ્રોફિટ પણ લઈ શકે છે.
ઓકે. તો મતલબ કે વાયવા પેલા જ તમે વસ્તુને વેચી દયો જેથી તમારું માર્કેટની જે સૌથી મોટી પ્રોબ્લેમ ફાર્મર અત્યારે ફેસ કરે છે. એને અ સોલ્વ કરી શકાય છે ઓકે અ હવે વાત કરીએ ગ્રીન હાઉસમાં અ જે આપણે રોકાણ અને પ્રોફિટની વાત કરી તો આ રેશિયો મેઇનલી એટલું વધઘટ થઈ શકે છે આમાં. કે રિટર્ન અને ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોફિટમાં.
આમાં સૌથી પહેલા એવું છે કે પ્રોફિટ તમને મેળવતા શરૂઆતમાં તમારું રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ મેળવતા દોઢથી બે વર્ષનો ટાઈમ લાગી શકે છે. પછી તમારો કોઈ સ્ટ્રકચરનો ખર્ચો કે એમાં નાનું મેન્ટેનન્સ થતું હોય છે બાકી કોઈ ખર્ચો નથી તો તો બાકી ખાલી ત્યારે પછી ખર્ચો છે કે તમારો જે ગ્રોથિંગ નો ખર્ચો આવે છે, જેવો પણ ફિલ્ડમાં આવે છે આમાં આવે છે. એનાથી પણ ખર્ચો થઈ શકે છે એટલે પ્રોફિટ ટ ડેફિનેટલી દોઢ થી બે વર્ષ પછી જ ચાલુ થઈ જાય, અને ધારો કે તમે બે લાખ નો ખર્ચો કર્યો હોય તો તમે પાંચ થી દસ લાખ સુધી નું પ્રોફિટ લઈ શકો છો આમાં.
ઓકે. અને સર હવે આમાં મેઈન રોલ પ્લે કરે છે, નોલેજ. કે રોકાણ તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, હાલમાં ઘણા એવા બિઝ એમ પણ હોય છે કે જેમને શોખ હોય છે કે અમારે હાઇડ્રોકોનિકસ કરવું છે, કે અમારે ગ્રીન હાઉસ કરવું છે. પણ એમનું મેઈન બેરિયર છે નોલેજ. કે એમની પાસે નોલેજ નથી, કે કંઈ રીતે વાવવું, શું વાવવું અને કઈ રીત મેન્ટેન કરવું, તો આના માટે શું કરી શકાય?
આના માટે તો એક એજ કે તમારે સૌથી પહેલા અત્યારે બહુ બધી ટ્રેન્ડસ ચાલે છે, જે લોકો હાઈડ્રોકોનિક્સ કંપનીઓ છે, એ લોકો ટ્રેનિંગ્સ આપે છે, પંદર દિવસની ટ્રેનિંગ આપે છે. પ્લસ તમારી જોડે ટાઈમ હોય તો કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર કે હોય તો એમની વિઝિટ કરો દર વીકેન્ડમાં, એ લોકો શું કરે છે, કઈ રીતે વેચે છે. તો એ રીતનું તમે કરી શકો છો. પ્લસ તમે એ કરી શકો છો કે જે નોન એગ્રીકલ્ચર બેકગ્રાઉન્ડનો માણસ આવે તો એ પોતાનું માર્કેટ સમજીને આવે છે. તો એ છોડીને આવે છે. એટલે એને ખબર છે કે મારું માર્કેટ શું છે, હું ખેતીમાં શું કરવાનો છું તો એ જ લોકો જો ખેતીમાં આવેે તો સારું એવું પ્રોફિટ મેળવી શકે છે. બર
અહ ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય છે કે જેને એગ્રી બિઝનેસ અહ આફ્ટર ગ્રેજ્યુએશન એડપ કરવું હોય છે ઘણા એવા વ્યક્તિ છે કે જે જોબ કરે છે, પણ જોબ કે બિઝનેસની સાથે-સાથે આ રીતે ફાર્મિંગ કરવું છે, તો એ શરૂઆત કઈ રીતે કરી શક
એ છે કે મોસ્ટલી જો તમારી ખેતીની જમીન હોય તો તમારા પપ્પા કઈ રીતે ખેતી કરે છે એ સમજવું પડે. પ્લસ મેં જેમ પેલા કીધું એમ કે કોઈ પ્રોગ્રેસિવ ફાર્મર ની વિઝિટ કરો. અત્યારે સોશિયલ મીડિયા એવું છ છે કે જ્યાં લોકો મતલબ અહ બહું બધું સારું એવું નોલેજ આપે છે. તો એ લોકો સાથે જોડાવો કે એમના વિડીયોઝ જોવો. પ્લસ બીજું ઈ છે કે અત્યારે બહું બધી ટ્રેનિંગ્સ ચાલુ છે, એવા ટેકનિકલ માણસો ટેકનિકલ નોલેજ લઈને પણ ખેતી ચાલુ કરી શકે. પ્લસ કોઈ સ્ટુડન્ટ હોય તો કોલેજમાં તો એજ્યુકેશન તો આપે જ છે, પણ એની સાથે-સાથે જે કરો છો તમે પ્લસ અહ ધારો કે જોબ કરો છો તો જોબની સાથે-સાથે એક એવા પાકો કરો કે જે હાઈ વેલ્યુ હોય અને શોર્ટ ટર્મ હોય. મતલબ તમને નાના એવા ટાઈમમાં શોર્ટ સારું એવું રિટર્ન આપી શકે, એવા પાકો તમે લઈ અને ખેતીની સ્ટાર્ટિંગ કરી શકો છો.
સર આ રીતે શરૂઆતમાં ક્યાં-ક્યાં પાકો લઈ શકાય? જેમ તમે કીધું કે શોર્ટ ટર્મના બી હોય અને પ્રોફિટ પણ તમને આપી શકે, કેમ કે એક મોટિવેશન ની જરૂર પડશે, ઈ બિકોઝ તમે સ્ટાર્ટ કરો છો કે
બિલકુલ. તો સ્ટાર્ટિંગમાં સ્મોલ સ્કેલમાં તમારે કરવું હોય તો ટી છે મોટર મેલન છે, ભીંડા છે, એ બધા અસ પ્લસ શાકભાજી ના પાકો છે એ તમે શોર્ટ ટર્મમાં સારું એવું રિટર્ન તમે જો સારી રીત તે મેનેજ કરો તો આપી શ
ઓકે. અને એમનો મેઇન પ્રશ્ન હોય છે સમયનો કેમ કે અહ કોઈ પણ વ્યક્તિ બિઝનેસ કે જોબ કરે છે તો એમની સાથે સાથે કરવા એમને આમાં કેટલો સમય આપવો જોઈએ પ્રોપરલી?
તમે એ ધારો કે કોઈ જોબ કરશો તો તો વીકેન્ડમાં તમે પોતાના ખેતરે જઈ શકો છો. બસ અત્યારે મતબ બહુ બધા ગ્રેજ્યુએટ છે બી એસ સી એગ્રીિકલ્ચર કે મે સી એગ્રીકલ્ચર તો એ લોકોને તમે એસ અ કસ ત તમ તમારા ફિલ્ડ પર રાખી શકો છો. તો એ તમારું ફિલ્ડ મેનેજ કરી શકેને તમે હારો કે વીકેન્ડમાં તમને ટાઈમ મળો તો એ વીકેન્ડમાં જઈને તમે ફ મેનેજ કરો તમારું સમજો કે શું છે. તો એ રીતે તમે ધીરે ધીરે શીખતા જાવ. તો જે એમ એસ સી ગ્રેજ્યુએટ છે એમને પણ ફાયદો થશે બસ તમે બી ધીરે ધીરે તમને બી એ નોલેજ આવી જશે તો તમે પણ ખેતીમાં આગળ વધી શ
ઓકે. અહ હવે એક અહ લાસ્ટ મુદ્દાની વાત કરીએ સર એગ્રો ટુરિઝમ. તો એગ્રો ટુરિઝમ એટલે શું છે?
એગ્રો ટુરિઝમ એટલે કે અત્યારે જે શહેરમાં લોકો છે એમના બાળકોને કે કોઈ પણ જગ્યાએ રિસોર્ટમાં ફરવા જતા હોય કે પણ અત્યારે હવે ધારો કે કોઈક ગામડાથી શહેરમાં શિફ્ટ થઈ ગયું જમીન વેચીમાં શિફ્ટ થઈ ગયું હવે એમના બાકોને તો ખબર નથી કે ખેતી કેવી રીતે થાય. તો એક એગ્રો ટુરિઝમ એવું કોન્સેપ્ટ છે કે એમના બાળકોને એક એવી જગ્ય કે ખેતરમાં લઈ શકાય. ધારો કે કોઈય હોઈ રિસોર્ટ જેવું આપણે બનાવી કે મઢુથી બનાવી કે ડુંગળી બનાવી છે એ રીતનું તમે તમારા ફામ ને ડેવલપ કરો અને ત્યાં રહેવાની હજાર કે બે હજાર રૂપિયા તમારી મતલબ જે ફેસિલિટી પ્રમાણ તમે ફીસ વસૂલ કરો. અને એમને ખેતી નો એક્સપિરિયન્સ આપવો એ લોકો તમારા ખેતરે આવે રહે એ કઈ રીતે ખેતી થાય છે જાતે પોતાને જરૂરિયાત પ્રમાણ નું શાકભાજી લઈ જાય. બળસગાડા ની રાઈડ કરે તો એ બધા કોન્સેપ્ટ ને એગ્રો ટુરિઝમ કેહ.
ઓકે અહ સર એક લાસ્ટ અહ તમારા તરફથી અમે ફીડબેક ગવમાં અહ માંગીશું. કે અહ અમે જ્યાં નાની શરૂઆત કરી છે થેન્ક યુ સો મચ સર અને હવે લાસ્ટમાં જે ખેડંદરે પ્રેરણા ઇન્સ્પિરેશન છે એ ખેતીમાં કઈક અલગ કઈક સારું કરવું છે. તો એમને તમારા તરફથી તમે શું સંદેશ આપવા માંગશો?
હું સંદેશ એવો આપીશ કે અત્યારે ખેતી નો જમાનો છે આવો ખેતીમાં સાથે ખેતી કરીએ અને ટેકનિકલ માણસોની મદદ લઈએ અને એવું છે કે બધા ધંધા બંધ થઈ જશે પણ ખેતી ક્યારેય બંધ થવાની નથી. ખેતી જરૂર બધા કરવી જોઈએ જેટલો ટાઈમ મળે ઇન્વેસ્ટ કરો પોતાનું ખુદ ઉગાડીને ખુદ ખાઓ એનું માર્કેટિંગ કરો અને એક ખેતી નો ધંધો બનાઓ.
અહ વેરી વેલ સર ફરી એક વખત તમારો ખુબ ખુબ આભાર. અમ જય હિન્દ. જય જવાન, જય કિસાન.